હેલો હેલો જય શ્રી કૃષ્ણ કેમ છો?
જય શ્રી કૃષ્ણ કેમ છો?
હું મજામાં છું તમે કેમ છો?
હું પણ મજામાં છું, આજે અ તમારી અવાજથી તમે તાજગી ભર્યો એકદમ લાગો છો. શું કારણ છે?
હા એ આજ તો એ તેનું કારણ છે કે ગઈ કલે મેં સમયસર ઊઘી લીધી હતી.
તમે કેટલાક વાગે ઉટગીજા છો
લગભગ આઠ કલાક તેથી આજે શરીર અને મને બંને ખુબ તાજા લાગે છે.
હા ઘણા લોકો કહે છે કે સારી ઊંઘ સ્વાસ્થ્ય માટે ખૂબ જરૂરી છે.
હા આપણા શરીર માટે કુદરતી આરામ છે.
હા જો પૂરતી ઊંઘ ના મળે તો શું થાય?
અ થાક લાગે, ધ્યાન કેન્દ્રિત ન થાય, અને સીડિયા પણ વધે અને કામમાં મન ના લાગે.
હા મેં પણ અનુભવ્યું છે કે ઓછી ઊંઘ પછી આ ખો દિવસ આળસ આવે છે.
હા એટલા મારે ડોક્ટરે દરરોજ પૂરતી ઊંઘ લેવાની સલાહ આપે છે.
અ વિદ્યાર્થીઓ માટે ઊંઘ નું શું મહત્વ છે?
અ ખુબ જ મહત્વનું સારી ઉમ પછી મગજ વધુ સારી રીતે કામ કરે છે, અને યાદ સ ક્તિ પણ વધે છે.
હ એટલે પરીક્ષા ના દિવસોમાં આખી રાત જાગવું યોગ્ય નથી ને?
હા બિલકુલ પૂરતી ઊંઘ લેવાથી અભ્યાસ વધુ અસરકારક બને છે.
હા ઊંઘ થી શરીર ને શું લાભ થાય છે?
હમ શરીરના કોષોને આરામ મળે છે. સ્નાયુઓને શક્તિ મળે છે. અને શરીર નવી ઉર્જા ભરાઈ જાય છે, એટલે સવારમાં તાજગી અનુભવાય છે.
હા સારી ઊંઘથી આખો દિવસ ઉત્સાહ રહે છે. આજકાલ ઘણા લોકો રાત્રે મોડા સુધી મોબાઈલ વાપરે છે. એ ખૂબ ખરાબ આદત છે મોબાઈલને કારણે ઊંઘ મોડે આવે છે.
હા આ તમારી વાત એકદમ સાચી છે આજના યુગ ગ મા મોબાઈલ ફોન એક મોટો પાડો બની ગયો છે કેટલાક લોકો મોબાઈલ ના લીધે અ પોતાના હેલ્થ ઉપર ધ્યાન જ નહી આપતા. પણ હું પણ ક્યારેક મોડી રાત સુધી વિડીયો જોતો રહું છું.
હા એના બદલે આ સુતા પહેલા પુસ્તક વાંચવું કે શાંત સંગીત સાંભળવું વધુ સારું છે.
હા તમારા મા માટે કેટલી ઊંઘ લેવી જોઈએ.
સામાન્ય રીતે તો મોટા લોકોને સાત થી આઠ કલાક અને બાળકો તથા અ કિશોરોને અ આર્ટ થી દસ કલાક ઊંઘ જરૂરી હોય છે મારા મતે તો.
હમ્મ એટલે દરેક વ્યક્તિ એ પોતાની ઊંઘની ધ્યાન રાખવી જોઈએ. કારણ કે સારી ઊંઘ જ સા સારું સ્વાસ્થ આપે છે.
હા એતો છે જ. શું આ સારી ઊંઘથી માનસિક સ્વાસ્થ્ય પર પણ અસર સારો પ્રભાવ પડે છે.
હા ચોક્કસ. પૂરતી ઊંઘ લેવાથી મન શાંત રહે છે અને તનાવ ઓછો થાય છે.
હા એટલે જે લોકો સારી ઊંઘ લે છે. તેઓ વધુ ખુશ રહે છે ને.
હા. તેઓ વધુ ઉત્સાહ થી કામ કરે છે અને તેમની કાર્યક્ષમતા પણ વધે છે.
હ હા મેં સાંભળ્યું છે કે ઊંઘ દરમિયાન મગજ આખા દિવસની માહિતી તી ને ગોઠવે છે. તેથી સારી ઊંઘ યાદશક્તિ વધારવામાં પણ મદદ કરે છે. એટલે વિદ્યાર્થીઓ માટે પૂરતું પૂરતી ઊંઘ ખૂબ જ જરૂરી છે.
એકદમ સાચી વાત છે. પરીક્ષા ના દિવસોમાં પણ સમયસર સુવવું અને વહેલા ઉઠીને અભ્યાસ કરવો વધુ ફાયદાદારક છે.
હેલો.
હેલો.
હા ઘણા વિદ્યાર્થીઓ રાત્રે બે ત્રણ વાગ્યા સુધી જાગતા હોય છે. લાંબા સમય સુધી આવું કરવાથી શરીર પર પણ અ ખરાબ અસર પડે છે.
હા સારી એં માટે શું કરવું જોઈએ.
અ દરરોજ એક જ સમય સૂવું અને એક જ સમય ઉઠવાની ટેવ પાડવી જોઈએ.
સુતા પહેલા ચા કે કોફી પીવી જોઈએ.
સત શક્ય હોય તો ટાળવી જોઈએ કારણ કે તે ઊંઘમાં વિક્ષેપ લાવી શકે છે.
હમ્મ સુતા પહેલા મોબાઈલ અને ટીવી પણ ઓછા વાપરવા જોઈએ ને.
હા મોબાઈલની સ્ક્રીન માંથી નીકળતો પ્રકાશ ઊંઘને મોડું કરી શકે છે.
હમ્મ સુતા પેલા પ્રાર્થના અથવા ધ્યાન કરવાથી પણ ફાયદો થાય.
હા થાય ને તે મનને શાંત બનાવે છે. અને સારી ઊંઘ આવવામાં મદદ કરે છે.
એ તો ખુબ જ સરસ વાત છે. અરે અ અને રોજ વ્યાયામ કરવાથી પણ ઊંઘ સારી આવે છે.
હા નિયમિત કસરત કરનાર લોકોને સામાન્ય રીતે સારી ઊંઘ આવે છે. એટલે સ્વસ્થ જીવન માટ માટે વ્યાયામ અને ઊંઘ બંને જરૂરી છે બંને એકબીજાના પૂરક છે.
હમ્મ તમારી વાત તો બહુ સારી છે. ઊંઘની અછત થી બીજાનું શું નુકસાન થાય
હ ધ્યાન ભટકે છે નિર્ણય લેવાની ક્ષમતા ઘટે છે અને અકસ્માત નું જોખમ પણ વધી શકે છે એટલે વાહન ચલાવતા લોકો માટે પણ પૂરતી ઊંઘ જરૂરી છે
હા આ વાત તમારી એકદમ સાચી છે થાકેલી સ્થિતિ તેમાં વાહન ચલાવવું જોખમી બની જાય છે અને ઓફિસમાં કામ કરતા લોકો માટે પણ ઊંઘ ન મહત્વ ઘણું છે
હા એ તો તમને સાચું કહ્યું સારી ઊંઘ પછી તેઓ વધુ ધ્યાનથી અને ઝડપથી કામ કરી શકે છે. આજે લોકો વ્યસ્ત જીવનને કારણે ઊંઘ પર ઓછું ધ્યાન આપે છે પરંતુ સ્વાસ્થ્ય કરતા મોટું કઈ નથી.
હા એટલે રોજિંદા જીવનમાં ઊંઘને પણ પ્રાથમિકતા આપવી જોઈએ. સારી ઊંઘ એ સ્વસ્થ અને સફળ જીવનનો મજબૂત આધાર છે
હા હવેથી આપણેે પણ દરરોજ ઓછામાં ઓછા આઠ કલાક તો ઊંધ લેવાનો પ્રયત્ન કર છે
હા આ તો ખુબ જ સરસ વાત છે થોડા દિવસમાં જ તમને તેનો સારો ફર્ક અનુભવશે
હા અને અ મારો એક હજુ એક પ્રશ્ન હતો.
હા
અ શું ઊંઘનો આપણા શરીરિક અ વિકાસ સાથે પણ સંબંધ છે.
હા ચોક્કસ ખાસ કરીને બાળકો અને કિશોરો ની પૂરતી ઘ શરીર ના વિકાસ માટે ખુબ જ જરૂરી છે એટલે જ ડોક્ટરો બાળકોને વહેલા સુવાની સલાહ આપે છે. સારી ઊંઘ થી શરીર ને આરામ મળે અને બીજા દિવસે માટે નવી શક્તિ મળે છે.
હા એ તો તમને સાચું કહ્યું અને ખેલાડીઓ માટે પણ ઊંઘ મહત્વની હશે ને
હા બિલકુલ ખેલાડીઓ નિયમિત કસરત કરે છે. તેથી તેમના શરીરને પૂરતો આરામ મળવો જરૂરી છે. એટલે જ ઘણા જાણીતા ખેલાડીઓ પોતાની ઊંઘનું ખાસ ધ્યાન રાખે છે.
હા એ તો છે કારણ કે સારી ઊંઘ તેમની કામગીરીમાં સુધારો કરે છે. જો કોઈ વ્યક્તિ ઘણા દિવસ સુધી ઓછી ઊંઘ લે તો શું થઈ શકે
અ તે હંમેશા થાક અનુભવશે કામમાં મન નહીં લાગે અને સ્વાસ્થ્ય પર પણ ખરાબ અસર પડે એટલે ઊંઘ ને અવગડવી ના જોઈએ.
હા આ તો સાચું કહ્યું જેમ ખોરાક અને પાણી જરૂરી છે. તેમ ઊંઘ પણ એટલી જ જરૂરી છે. ઘણા લોકો કહે છે કે તેઓ રજાના દિવસે ઊંઘ પૂરી કરી લે છે. એ સારી ટેવ નથી દરરોજ નિયમિત સમય પર સૂવું અને ઉઠવું વધુ સારું છે.
હા આ તમારી વાત એકદમ સાચી છે. સારી ઊંઘ માટે સુવાનો ઓરઢો કેવો હોવો જોઈએ.
સ્વચ્છ શાંત અને હવાની અવર જવર વાળો ઓરડો ઊંઘ માટે ઉત્તમ ગણાય છે.
હમ અને સ સુતા પેલા ભારે ભોજન કરવું યોગ્ય છે.
ના હળવું અને પૌષ્ટિક ભોજન લેવાથી ઊંઘ સારી આવે છે. જો આપણેે અ ભારે ભોજન કરીએ તો આપણેે અ ઊંઘ નથી આવે
ઓ તો સો દિવસ દરમિયાન ખુબ લાંબી ઊંઘ લેવી જોઈએ.
નહી દિવસ દરમિયાન ખૂબ લાંબી ઊંઘ લેવાથી રાત્રે ઊંઘ આવવામાં મુશ્કેલી પડી શકે કે છે એટલે જીવનમાં સંતુલન રાખવું જરૂરી છે.
હા અને સમયસર ભોજન વ્યાયામ અને પૂરતી ઉઘ આ ત્રણ બાબતો સારા સ્વાસ્થ્ય ના આધાર છે. મને લાગે છે કે આજકાલ સોશિયલ મીડિયા ના કારણે લોકો મોડા સુધી જાગે છે.
હા એ તો સાચું છે તેથી મોબાઈલનો ઉપયોગ મર્યાદિત કરવો જોઈએ.
હા હું આજથી નક્કી કરું છું કે સુવાના એક કલાક પહેલા મોબાઈલ બંધ કરી દઈશ.
વાહ આ તો ખુબ જ સારો નિર્ણય છે. તેનાથી તમારી ઊઘરી ગુણવત્તા પણ સુધરશે સવારે વહેલા ઉઠીને કસરત અને અભ્યાસ અ પણ કરશે.
હા અને આખો દિવસ વધુ ઉત્સાહ થી પસાર થશે ચાલો પછી મને તમારી સાથે વાતો કરીને ઘણા બધા જાણવા મળ્યા જય શ્રી કૃષ્ણ.
હા જય શ્રી કૃષ્ણ.